હલો મજામાં.
શાંતિ
હવે કુટુંબ રા સ્વાધ્યા ની એક મિટિંગ છે. કોહા આઠ સાડા આઠ જ જવાનું છે.
કેમ દવાનું એમ
હ વિજયભાઈ નો ફોન આવેલો સુનીપુર થી ભાવેશભાઈ બેય જવાના ભાવ જો વાતો કરો જવાની
બરાબર
હા હ
કે આપડે એક પ્લાન હતો ત્રણેય
ક્યાં આગળ
હું તો એક પ્રવાસ જવાનો પ્રગ્રામ ગોઠવેલો હતો દિલ્હી બાજુ જું છે.
દિલ્લી ભી ત્યાને લઈ જ આવી છે. ને
રીતેમ લ લઈજા હ પછ જણા દ તો કે ગાડી ભાડા કરી દે ને
ચાલો પણ ક્યાજ ના પાડે હમમ કર અહી આ એમ કરે
આબુ કોઈ નહીં દિલ્લી બાજુ જસો આઠ દાડા અઠવાડિયામાં પ્રોગ્રામ થઇ જાય.
હમ, તો મજા આઈ જાય લઈ, જઈએ
દિલ્હી, જાય દિલ્લી, એના કુતુબ મિનાર કુતુબ, મિનાર નહી, નહી કે ગાયનમા, કે દિલ્લી કા કુતુબ મીનાર દેખો એ આગ્રા, નો તાજમહેલ અહિયા થી પછી આગ્રા આગ્રામા, કુતુબમીનાર તુંનાના નજારો જોરદાર છે.
બોલજો આમ હિન્દી, ને એવું નહ બોલવાનુ
હમ, તો તો ગુજરાતી જ આવડાે જ
નાટ કોઈ શબ્દ બોલવાનો નહી, આપણે એટલે દિલ્હી વાળાને બધાને સમજણ
હટ, પછી અહિયા થી, હરદ્વાર જવાનો પ્લાન છે.
બરાબર હા, દ્વારમા
હ, અર્ધ વરમા ગંગા માતા નુ નદી જાય છે, ગગા
ગંગા મૈયા હા, પેલું ગીત છેન, ગંગા મૈયા હા, ગંગા મૈયા હીરુ
નાવાનુ પછી સોજે આરતી થાય છે. તો જોરદાર આતી, તમે બે ઘડી વિચાર કરો આખી જળમાં થઈ ને બહાર ગાઢે હડતી, તો એ કશું થાય નહી હમ, રોવાનું હ હ- જળ માંથી બાર હા, મજા આઈ જ તમે બે વિચાર, કરો આરતી પ જેવી થાય લાખો પબ્લિક અ ગોઠવાયેલી હોય, આરતીમા હા લખું પબ્લિક
તોમાં તમાર વિજ્યા દેખાય ન
કઈ સુુ, ના દેખાવી જાય અ જોરદાર આરતી થાય હોય, તો આરતી જેવુ તો આવી આરતી ચય થતી જ નહી.
એમ તો તો ખરેખર આ જોવી, જ જોઈએ એવી
હમ, પછી અહિયાયાથી પછી, હોજ ના વખત છૂટીએ
બરાબર
એટલે પછી, રાત્રે અહયા ખાઈ પી
બરાબર
અને જે કોયડી ભાડે રાખેલી હોય, ત્યા હોઈ જવાનુ
કોુડી, પાડે રાખવાની કે હોટેલ રાખવાની ફાઈવ સ્ટાર
ઓયડી જ મળે અંયા, કરા ઓયડા જ હોયસા હતા. અ ઈ લોકો, ના એ મકાન હોય ને મકાન ભાડેની ના ના ઓડા બે ચાર જણા હોય, ર એવડા
બરાબર
એલે રે બસો, પોંચસો અઢીસો પોંચસો એમ કેતા
બરાબર હ, તો ચાલે એટલા
પછી આખી, રાત પડ રે ને હર વેલા અહિયાયા તો ઉઠી, નાહ ધોઈ સડાસ બાથરૂમ જઈ નાઈ ધોઈ પછી નીકળીય તે વળી બજારમાં આવીએ બજારમાં કોઈ ધાબળા છે કોઈ કોબેડ છે કોઈ શેટ આવું બધું સસ્તું મળી જાય. જે લેવું હોય લઈ
હા તો ચાલ લઈને ખરીદી કરીએે કઈ
અને પછી બારે આવીએ પછી જઈએ ગકુળ મથુરા
આજે મારે કોસા જવાનું છે સ્વાધયની મીટિંગમાં એટલે હવે કાલ રાખશું આપણે બરાબર.
એમ રાખ.
પછી ના ના એટલા પૂછતો હતો વિજય એટલે ગોપાલભાઈ નો છોકરો
ગોકુળ મથુરા જ જવાનું ગોકુળ મથુરા રાધા કૃષ્ણના મંદિરો મીરાબાઈઓને એવું તો બહું જોવાલાયક સ્થળ છે ગોકુલ મથુરામાં તો
અ ગોકુળ માં તો કૃષ્ણ ભગવાન નો જન્મ
હા ગોકુળ માં અહીં જન્મેલા મથુરા માં આવેલા મથુરા મથુરામાં આવતા અહીયાને ના નદી આડી હમના નદી આડી આઈ ભરપૂર પછી અહીંયાથી અહીં અને ટોપલા માં વાસુદેવ લઈને આ કોઠે આવતા હતા
બરાબર તો સાનુળી ને આપડે લઈ
નદીમાં પગનો અંગુઠો અડાયો નદી એ માર્ગ આપી દીધો
એમ માર્ગ કાપી દીધો એટલે જળ એક બાજ થઈ ગયું
હા બે બસ માં શેડો પડી ગયો એમ કે રસ્તો બની ગયો
પછી ભગવાનને આહીંયા મથુરા મૂકી ગયા
અચ્છા એ તો નાના હશે ને ત્યારે તો
પછી જો મોટા થયા
બરાબર.
મોટા થઈ અને પછી મોમા કંસને અહીયા મારંયા.
એમના સગા મામાને મા
હા હગા મોમાને માર્યા.
મામા એ
મામા એના ઘણા વાહ માં હતા એટલે માર્યા. હા તો ભોણાની હાથની માર ખાઈને મરવું એટલે. ખતરનાક હોય ત્યારે માર ખાઈ ને એમ એમ તો ના ખાઈ ગયને.
નકી ના ખાય એ વાત સાચી
પછી નીકળી એ કોઈ વડી બીજું ધામ આવતું હોય.
તો જવાય બીજા ધામા જવાય.
તો બીજા ધામે હરતા ફરતા હરતા ફરતા પાછા હ ઠીઠ આપણા પાસે આગ પાછા થતા થતા આપડે આઈએ પછી આપડા બાજુમાં, એટલે સમોમળાજી
શામળાજી, અચ્છા હિંમતનગર બાજુ
શામળાજીથી આઈ એ શામળાજ, શામળા ભગવાનનું છે.
કૃષ્ણ ભગવાનને સેન ને
અહયા દર્શન બીજા કરીને, પછી આઈયા અંબાજી
અંબાજી.
હમ્મ. અંબાજીમાં આઈ દોતા, અંબાજી ન. અંબાજીના હા સોના થ સોનાથ એમઢેલું મંદિર છે પછી ત્યાંથી દર્શન બીજા કરી અને લાવાનું ગબ્બર રી ગબ્બર ઉપર માતાજી નું મેન સ્થાન ઉપર છે, ગબ્બર ઉપર તેઓ આગળ બેસવાનું ઉડન ખટોળા એમ
બરાબર એમાં તો કોઈ દિવસ બેસે તમે
હા હું બે થી લગભગ ત્રણ ચાર વખત બેઠો કો ને હ હ હું બેઠો ઈ વખત પંચત પંચોતેર રૂપિયા ભાડું હતું.
બરાબર
જ બે વર્ષ છેવે કદાચ પચા પછી પચાસ વધ્યા હોય તો ખબર નહિ.
અમે લગભગ છે ને પાવાગઢમાં બેઠા હતા
હમ્મ.
અત્યાર ની લાઈન હતી,
ઓહો પાવાગઢ હા પાવાગઢે જોવા જેવું મહાકાળી નું મંદિર મસ્ત છે
હમ્મ એટલે જતા તો અમે ચાલતા ગયા બે હજાર ની વસ્તી ની લાઈન હતી પાળી આ ક્યારે લાઈન આવે નંબર આવે એમ.
તેમી એ અડતા અડતા જયા તે થાકી રહ્યા અને જા બે જણા નીચે હતા એ કે અમા હેડવું. ન તે પછી એ ઉડન ખટોલા મા આયા ને અમે હેડતા ગયા એટલે બંને આરે આરે પોકે
હ બરાબર ઉડને ખટોલા મા નીચે પાસા આવયા છેને એમ કરતા ને કરતા.
હમ્મ. પછી અમે વળતા એમ આવ ભીડ નથી એટલે બેહિ જવ ઉડન ખટોલા માં મજા આઈ ગયતી
હમ હમ હ એતો ગધેડા ઉપર બધો માલસામાન લઈ જવામાં આવે ઉપર
હા, પણ બીજું કોઈ રસ્તો જ નહી કારણ કે, એટલું સમા લઈ જવું એમ
એટલે બધું ગધેડા ઉપરતા હા તો હવે એમાં હમાય ને એવ
ઓછું સમાન તોય મોંઘું પડે કમાવાનું પ્રોફિટ હોય બધું પેલા આપવાનું થાય.
એટલે અહિયા એ મજા આવી જાય એવું છે અંબાજી થી પછી ગબ્બર ગબ્બરથી પછી ત્યાંથી કુંભારીયા ડેરા જોવાના હશે
કુંભારી ડેરામાં શું
અહ બધા મંદિર છે કુંભારીયા ડેરા ના બધે નાના મોટા ભગવાન એની મૂર્તિઓને એવું છે પછી એ ગાયના મુખ માંથી પાણી આવે છે.
ગાય ના મુખ માંથી પાણી આવે એમ તો તો સરસ કહેવાય જોવા લાયક
એનાથી બધું પતી જાય એટલે દર્શન બીજા કરી અહ આવે વળત બા બાલારામ ભગવાન
બાળારમ તો અહીંયા અંબાજી બાજુ
હા, એ અંબાજી બાજુ જ ને બાલારામમાં પણ જોવાની મજા આવે એવ છે. અહિયાં બાલારામ ભગવાન છે અને નદી જાય છે. જબરજસ્ત. હમ્મ એ બાલારામ ભગ વન નાના હતા નઈ ત્યાં નઈ પડશો આયો હતો બાલાકામમાં બાલક બાળકનો એટલે ત્યાારથી બાલારામ બાલારામ ભગવાન
એટલે પરસોમ કોઈ ખબર વા હૈને વાત
ના પડશે, વાર્તા ની ખબર નહીં આપડને કે આલુંકો કેહ છે, આલિયો હતો એટલે મંદિર બનાયું, એ ગાયના મુખ માંથી જ પોણી આવે છે. ચાલુ જ છે, સરસ્વતી. હા, સરસ્વતી નદી ત્યાંથી ચાલુજ છે. સે.
બરાબર.
એ સર ને અહીંથી આગળ આવે તે મુકેશ્વર ડેમ
મુક્તેશ્વર ડેમ નું નામ તો સાંભળેલું હે, જોયો નઈ કોઈ દિવસ.
એ ડેમ જોવા જેવો હશે. પછી તથી આગે ચાલેને આઈએ તો વળી સિદ્ધપુર આઈએ. સિદ્ધપુર માં એક છે સિદ્ધપુરમાં બિંદુ સરોવર જોવા જેવું છે, માતૃગ્રહ તીર્થ જોવાનું છે બધુંએ, પછી અહં ના ના એ હીરાબેન નરેન્દ્રભાઈ મોદી ના બેન નું તા બળાયું છે. નદીનું તળાવ મસ્ત હીરાબા એ મસ્ત બણ, આ જોવા જેવું થઈ ગયું, હવે મસ્ત બણયુ છે. પછી ના હવે પછી ગયા વર્ષેજ બનાયું.
અચ્છા, બરાબર, સમજી ગયો.
ત્યોં આગળ સિદ્ધપુરમાં નદીમાં શમશાન ભૂમિ મસ્ત બનાયલી છે. શમશાન ભૂમિ જોવા લાયક છે.
હા, અમે બે ત્રણ વખત ગેલા હા, અમારા ટેસ્ટિંગ પેલા મેળાનું ટેસ્ટિંગ કરવા. ગેલા એમ, પણ જોવા ના મળે ખાલી.
હા, ના તો સમસન ભૂમિ, હમ્મ. સમસન ભૂમિ જોવા જેવું છે.
બાને લઈને અમે એક વખત ગીયાતા.
હા, હા. તો આગળ વોટલો લોજો બઉ કે બધાંય. સમશાન ભૂમિ બધાએ, કોઈ મરી ગયેલ માણસને તે આગળ લઈને આવે એટલે ખાવા, પીવાનું, જમવાનું જોઈએ, એટલે એ હોટલોનો લોજો બઉ છે. તમારે ખાવું હોય એવું બનાઇ આલે કા
હમ્મ, હમ્મ. એ કાપી નાખજો હા, આવતો હોય તો ફોન કોઈનો એવું લાગે છે, મને
એટલે બધું જોવા જેવું છે, સરસ.
હ જઈએ જઈએ એક દિવસ મી ત્યાંને લઈ જ ફરથી
હમ બધ જ
તને લઈ જવાની એક દાડો
બસ તમે ધીમા જેલા ધીમા
હોય હરણેધર ધરણેધર નું અમેિત ટેસ્ટિંગમાં જ ગયા તા એટલે તેઓ જમવાનું ન પણ અમે તો પછી એ ધરણે ધરણા મંદિર માં જમ્યા હતા.
હ ત્રને તો ભગવાન મસ્ત મ